હલો! અવાજ આવે છે?
હા, આવે છે.
હા, બોલો.
કેમ છો? મજામા.
બસ મજામાં. તું કેમ છુ?
બસ હું પણ મજામાં. આ તો બેઠા બેઠા એમ વિચાર આયો કે, જોવા જઈએ ને તો આજકાલ છે ને મોંઘવારી બહુ વધી રહી છે, ધીમે ધીમે આપણા રોજિંદા જીવનની જે જરૂરિયાતની વસ્તુઓ આપણે લેવી હોય ને, એમાં પણ આ વસ્તુઓની ઘણો ભાવ વધી ગયો છે, એટલે વિચાર્યું કે આપણે મોંઘવારી વિશે વાત કરીએમ એટલે મોંઘવારી એટલે કેવું કે સમય જતા વસ્તુઓ અને સેવાઓ ના ભાવમાં વધુ વધારો થવો, જ્યારે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, જે કે આપણે અનાજ શાકભાજી, દૂધ, પેટ્રોલ, ગેસ, અને દવાઓ ના ભાવ વધે. ત્યારે સામાન્ય લોકો ના ખર્ચમાં પણ ઘણો એવો વધારો થતો જાય, એને મોંઘવારી કેવાય.
હા, વાત તો સાચી છે. અને મોંઘવારી તો આપણા જીવન અ જીવનને પણ અસર કરે છે, કારણ કે મોંઘવારીથી તો પરિવાર નું માસિક બજેટ બગડી જાય છે. પેલા જે વસ્તુ સરળતાથી ખરીદીક શકાતી હોય, આજે એ ખરીદ વામાં મુશ્કેલી બની જાય છે, લોકોને પોતાના ખર્ચમાં ઘટાડો કરવો પડે છે. અને બચત કરવાનું પણ મુશ્કેલ બને છે,
હા, સાચી વાત અને મોંઘવારી વધવાના છે ને ઘણા એવા કારણો પણ હોઈ શકે છે. જેમ કે ઉત્પાદન ઓછું થવું માંગ વધવી, પરિવહન ખર્ચમાં વધારો થવો, ઈંધણના ભાવમાં વધારો થવો, કુદરતી આફતો આવીઈ જાય, અથવા વૈશ્વિક પરિસ્થિતિ આ આવી જાય. આ બધા કારણોથી છે ને બજારમાં વસ્તુઓ પણ ઘણી મોંઘી થઈ જાય છે.
હા, સાચી વાત છે અને લોકો પરર મોંઘવારીની અ અસર પણ પડે છે, કારણ કે મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા પરિવારો પર તેની અસર સૌથી વધુ થાય છે, કારણ કે તેમની આવક મર્યા છે પરંતુ ખર્ચ તો સતત વધતો જ જાય છે,
હા સાચી વાત છે. અને મોંઘવારી ની અસર છે ને વિદ્યાર્થીઓ પર પન પડે છે. કે વિદ્યાર્થીઓ માટે છે ને એ લોકોને પુસ્તકો પછી એમની સ્કૂલની ફી ટ્યુશનની ફી એમને સ્કૂલ જવા માટે જે મુસાફરી કરવી પડે અને જે બીજા અન્ય બે શૈક્ષણિક ખર્ચો પન વધી જાય છે. એટલે ઘણા પરિવારોને છે ને બાળકો ના અભ્યાસ અભ્યાસનો ખર્ચ ઉઠાવવામાં પન ઘણી એવી મુશ્કેલી આવી પડે છે.
હા સાચી વાત છે અને જો આવું થતું હોય મોંઘવારીને કારને તો આપણેે બિનજરૂરી ખર્ચા ઓછા કરવા જોઈએ. અને એક બજેટ બનાવવું જોઈએ જરૂરી વસ્તુઓ જ ખરીદવી જોઈએ અને સમજદારીથી પૈસા ખર્ચવા જોઈએ નાની બચત પન લાંબા ગાળા માટે મલદ મદદરૂપ થાય છે.
હા સાચી વાત છે. અને સરકાર પન છે ને મોંઘવારી ઘટાડવા માટે સરક જરૂરી વસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવી શકે છે ભાવ પર નજર રાખી શકે છે ખેડૂતો અને ઉત્પાદકોને મદદ કરી શકે છે અને યોગ્ય આર્થિક નીતિઓને અપનાવી પન શકે છે.
હા સાચી વાત છે આમ સામાન્ય લોકો તો અ બજેટ બનાવી શકે ખર્ચા નો હિસાબ રાખી શકે સ્થાનિક અને ઋતુ પ્રમાને મળતી વસ્ત તુ ખરીદી શકે અને બિનજરૂરી ખર્ચો ટાળી શકે છે.
હા સાચી વાત છે. અને મોંઘવારી ના છે ને ઘણા સારા પાસા પન હોય છે. જો આપડે મર્યાદિત અને નિયંત્રિત મોંઘવારી હોય તો તે અર્થતંત્રનમાં વિકાસનું એક સામાન્ય લક્ષન પન હોઈ શકે છે. પરંતુ ખુબ વધારે મોંઘવારી છે ને સામાન્ય લોકો માટે ઘણી એવી મુશ્કેલી ઊભી કરે છે. એ લોકોને પૂરતું ખાવાનું પણ નઈ મળતું.
હા વાત તો સાચી છે. પન જો એવા સમયમાં ગભરાવાની જરૂર નથી. જો સમજદારીપૂર્વક ખર્ચ કર્યો હોય તો અનેને સમજદારીપૂર્વક ખર્ચ કર્યો હોય નિયમિત બચત કરી હોય અને તો એમને ભવિષ્ય માટે આયોજન કરવું પન ખૂબ જરૂરી છે. એટલે આ બધું કરેલું હોય તો તેમને બઉ મુશ્કેલ નહી પડતી મોંઘવારી આવે તો બી.
હા સાચી વાત છે. આમ તો જોવા જઈએ ને તો મોંઘવારી વધે ને ત્યારે આપડે જે માસિક આપડુ મહિનાનું જે બજેટ આપડે નક્કી કર્યું હોય ને એ પેલા એમાં છે ને આપડે દૂધ, શાકભાજી અનાજ, ગેસ, વીજળી, પેટ્રોલ દવાઓ એ બધી વસ્તુઓ ના ભાવ વધવાતી છે ને આપડો ખર્ચ વધી જાય. જો મોંઘવારી વધે ન તો પહેલા આ બધી જ વસ્તુઓના ભાવ વધી જાય. એટલે ઘણા પરિવારોને છે ને પોતાના અન્ય ખર્ચમાં પન ઘટાડો કર કરવો પડે છે.
હા સાચી વાત છે. અને જો મધ્યમ વર્ગના લોકો માટે પન મોઘ મોંઘવારી ઘણી પડકારજનક હોય છે. કારન કે તેમની આવક ઘણી વખત સ્થિર રહે છે. પરંતુ સતત ખર્ચો વધી જાય છે. અને બાળકો ના શિક ક્ષન, ઘરનું ભાડું, આરોગ્ય અને મુસાફરીનો ખર્ચ વધવાથી બચત કરવી પન મુશ્કેલ બની જાય છે.
હા સાચી વાત છે. બે અ અને આગળ કયું એમ કે વિદ્યાર્થીઓ પર પન ઘણી મોંઘવારીની અસર જોવા મળે છે. અને મોંઘવારી છે ને વેપ વેપારીઓ પર પણ ઘણો એવો પ્રભાવ પાડે છે. કે વેપારીઓ માટે કાચો માલ પરિવહન અને ઉત્પાદનનો ખર્ચ પણ વધે છે. જો તેઓ વસ્તુઓના ભાવ વધારે તો ગ્રાહક તેમના ઓછા થઈ જાય. અને જો ભાવ ન વધારે તો તેમનો નફો ઘટી જાય. એટલે એ લોકોને તો આમ નહી તો આમ ખોટ તો જવાની જ છે વેપારીઓને તો.
હા સાચી વાત છે. અને એમ જોવા જઈ ને તો ખેડૂતો પર પણ મોંઘવારીની અસર થાય છે. કારણ કે ખેડૂતો માટે ખાતર, બીજ, દવાઓ, ડીઝલ અને મજૂરોનો ખર્ચ વધી જાય છે. જો પાકનો યોગ મુખ્ય ભાવ ન મળે. તો તેમની આર્થિક મૂશ્કેલો નો સામનો કરવો પડે છે. એટલે જેટલા પૈસા મૂક્યા હોય ને એની કર તા ઓછા મલે તો એમને નુકસાન જાય છે.
હા સાચી વાત. મોંઘવારી ના સમયમાં છે ને પૈસા આપણેે બચાવી બચાવવા જોઈએ. કે સૌથી પહેલા તો છે ને આપણેે મહિનાનું બજેટ બનાવવું જોઈએ. અને જરૂરી અને બિનજરૂરી ખર્ચને આપડે અલગ પાડવો જોઈએ. અને આપડે એવું જ્યારે કે આ દુકાનમાં છે ને ઓફર છે. તો એ વસ્તુ આપડી જરૂર નહી હોય પણ ઓફર છે ને એટલે આપણે એ વસ્તુ લેવા જતા રહીએ. પણ એ ટાઈમે આપડે એવું વિચારવાનું કે ભાઈ આપણે અત્યારે મોંઘવારી ચાલે છે. તો આપણે એ રીતનો બિનજરૂરી ખર્ચો આપડણે નાખ કરીએ જે જરૂરી વસ્તુ હોય એ વસ્તુનો જ આપણે ખર્ચો કરીએ
હા સાચી વાત છે અને જો સાથાનિકન ઋતુ પ્રમાણે વસ્તુઓ મળતી હોય ને તો એવી રીતે જ ખરીદી ર તો એના ઘણા ફાયદા આપી છે કારણ કે જો સ્થાનિક અને ઋતુ પ્રમાણે મળતી શાકભાજી, ફળ અને સામાન્ય રીતે રસ્તા, અને તા સસ્તા અને તાજા હોય છે. તેથી ખર્ચ પણ ઓછો થાય છે અને ગુણવત્તા પણ સારી મળે છે. તો કોઈ પણ વસ્તુનો સ્ટોક નહી કરી રાખવાનો જે ટાઈમે જે વસ્તુ મળે એ ટાઈમે ખરીદી લેવાની
હા સાચી વાત છે અને મોંઘવારી ના સમયમાં છે ને રોકાણ અને બચત બંને જરૂરી છે. કેમ કે જો બચત તો આપણે જરૂરી છે જ પરંતુ છે ને લાંબા ગાળાના લક્ષ્યો માટે યોગ્ય માહિતી સાથે આયોજન કરવું પણ ઘણું જરૂરી છે. એટલે સાથે જ ક કંઈક આમ ઈમરજન્સી માટે આપણે કંઈક અલગ ફંડ રાખવું ખૂબ જરૂરી છે. એટલે આપણેે કશેક ને કશેક પૈસા રોકાણ કરવા જોઈએ
હા અને આજના યુવાનોને પણ સલાહ આપવી જોઈએ કે નાની ઉંમરથી જ પૈસાનું આયોજન કરવાનું શીખવાડવું જોઈએ બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ અને બજેટ બનાવવું જોઈએ અને નિયમિત બચત કરવાની આદત પણ તેમને શીખવાડવી જોઈએ
હા સાચી વાત આમ જોવા જઈએ ને તો આપણેે મોંઘવારીને તો રોકી નહી શકતા પરંતુ સમજદારીથી ખર્ચ કરીને અને નિયમિત બચત કરીને તેની અસર આપણે જરૂર ઓછી કરી શકીએ પૈસાનું યોગ્ય આયોજન જ આર્થિક સુરક્ષા ની ચાવી છે.
હા સાચી વાત છે અને આમ તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પણ મોંઘવારી પર મોંઘવારી વધારી શકે શ છે કારણ કે જોને વિશ્વમાં યુદ્ધ કુદરતી આફતો મહામારી અથવા ઈંધનના ભાવમાં વધારો થાય તો તેની અસર પણ ઘણા દેશો પર પડે છે અને પરિવહન ખર્ચ પણ વધે છે. અને આયા નિકાસમાં પણ મુશ્કેલી આવે છે. તો પરિ તો તેના પરિણામે વસ્તુઓ પણ મોઘી થઈ જાય છે.
હા સાચી વાત છે. અને આજે જે બધા ઓનલાઈન ખરીદી અને ડિજિટલ પેમેન્ટનો કરી દે કરી કરે છે તો એના પર પણ પણ ઘણો એવો સંબંધ હોય છે કે એ લોકો સીધો સંબંધ નહી હતો પરંતુ ઘણી વખત છે ને લોકો ઓનલાઈન ઓફરો જોઈને જરૂર વગર પણ ખરીદી કરી લે છે. એટલે એમના ખર્ચા વધી જાય. અને ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ આપે છે ને સમજદારી પૂર્વક કરવો જોઈએ. અને દરેક ખર્ચ નો આપણે હિસાબ પણ રાખવો જરૂરી છે.
હા સાચી વાત છે અને આમ જોવા જઈ છે ને તો પરિવારનું પણ બજેટ એક નક્કી કરવું જોઈએ. કારણ કે આવક પ્રમાણે ખર્ચ કરવાનું નક્કી કરવો જોઈએ સૌથી પહેલો તો ઘણો જરૂરી ખર્ચ પછી બચત અને ત્યારબાદ જો અન્ય ખર્ચાનું આયોજન કરવું જોઈએ. કારણ કે બજેટ બનાવવાથી નાણાકીય નાણાકીય ની શિસ્ત જળવાઈ રહે છે.
હા સાચી વાત છે. અને મોંઘવારી દરમિયાન છે ને ઘણી વસ્તુઓમાં આપણે બચત કરવી. જરૂરી છે. કે બાળકોનું શિક્ષણ અને પૌષ્ટિક ખોરાક જેવી જરૂરી બાબતોમાં છે ને બિનજરૂરી બચત ના કરવી જોઈએ. જે જરૂરની વસ્તુ છે એ તો આપણે ખરીદવી જ જોઈએ. તેના બદલે આપણેે છે ને કયા ખર્ચા નહી કરવા કે આપણે અમુક મહોત્સવ કરતા હોય કે દેખા દેખીમાં કશો ખર્ચો કરતા હોય. એવા બિનજરૂરી ખર્ચો આપણેે ઘટાડવા જોઈએ.
હા સાચી વાત છે મોંઘવારી તો બધાને નડે જ છે. પણ તેનો ઉપયોગ કરતા આવડવો જોઈએ.
સાચી વાત છે અને છેલ્લે તો બસ એજ કહીશું કે મોંઘવારી છે ને જીવન ન એક પડકાર છે. પણ યોગ્ય આયોજન અને સમજદારી પૂર્વક આપણે ખર્ચ અને નિયમિત આપણે બચત કરીશું તો આપણને છે ને તેની સફળતા પૂર્વક સામનો કરવા આપણે મોંઘવારીનો સામનો કરી જ શકીશું. જો આપણેે બચત કરીશું તો
હા સાચી વાત છે.
હા. સારું ચાલો તો મોંઘવારી પર તો આપડે ઘણી વાત કરતા જ રહીશું. ફરી ક્યારેક કરીશું.
હા ચોક્કસ.